શું કરો છો જમી લીધું છે.
બસ-બસ જમી લીધું જમી લીધું બોલો. તમને જ યાદ કરતી
અચ્છા કોઈ કારણ.
બસ એમ જ એક જ તો સાર મિત્ર છે મારી તો એની યાદ આવી ગઈ.
અચ્છા તમે યાદ કરીને મે ફોન પર એટલે હું તો સો વર્ષ જીવવાની.
તો શું કેવાય પેલું હોય ને કનેક્શન કેવાય ને એવું.
આપણે સો વર્ષ હું જીવીશ સો વર્ષ તમારે પણ તો જીવું જ પડશે ને.
અરે મેં કબરમાંથી બહાર કાઢી નાખ જો મને.
અરે એવું થોડું જ ચાલે.
તમારી જોડે તો નીકળી જાય સો સો બસો વર્ષ નીકળી જાય.
બેન તમારા જેમ મિત્રની પણ બેન વધારે હોય એની જોડે તો જિંદગી શું સમય જેટલો આપો એટલો ઓછો પડે.
તો પછી આપણેે કેટલા સમય પહેલા આપણેે કે કેટલો ટાઈમ થવાની આપણી મિત્રતાને.
ચાર પાંચ વર્ષ થાય વધારે નહી પણ તું એ કેવા બાન છે. નહી મને હજુ પણ યાદ છે. ઘાટ બંધ છે અને મને હજુ પણ યાદ છે કે તે દિવસે જયારે આપણો એક્ઝામ હતી ને ફર્સ્ટ ઈયર ની ત્યારે હ, હ, હ. બહાર બેઠી હતી અને તમે પણ હા તમે પણ આવ્યા હતા ને મેં પૂછ્યું હતું કે બેન તમે એટલે દેખાવમાં પેપર આપીને આવ્યા ને ત્યારે એવું લાગતું હતું કે આજે તો તમે કોપી ટુ કોપી પેપર છાપી ના આવ્યા છો લાઈક ટોપર છો તો મને એવું થયું કે આમને પૂછ લો આઈ એમ પી ક્વેશન તો મારા જેવી પાસ થઈ જાય એટલું બહું છે એમ તો એ ટાઈમે ખાલી મને તો એવું નહોતું લાગતું કે તમને તમે મને હેલ્પ કરશો યા અન્નના જતા ટોટલ માન એવું લાગતું હતું કે તમે મારી કોલેજ ની બીજી કોલેજ માંથી આવ્યા છો. તો મેં તો એમાં જ પૂછી લીધું હા, હા, હા એજ તો. તો પૂછી લીધું કે કેમ છે મને કેવું ગયું પેપર તમે કીધું આમ તો સરસ ગયું પણ મને બોટની લેવાનું ગમશે ને કારણ કે મને વા વૃક્ષો પ્રત્યે પ્રેમ છે અને જીવ પ્રત્યે પ્રેમ છે મેં કીધું વાવા શું ફિલોસફર માણસ છે અને એમ પૂછી લીધું કે આઈ એમ પી ક્વેશન હોય તો આપજો. તમે ના ફટાક દી તો નંબર આપી દીધો પછી પાછા તમે ઝાતે યાદ કરાવો છો કે આ એમ પી છે આ મારી પાસે જૂના વર્ષના પેપર છે આ કરી નાખજો પેલું કરી નાખજો કોઈ માણસ આટલું ફ્રેન્ડલી અનોન વ્યક્તિ જોડે કેમનું હોય શકે.
એજ સાચી વાત છે ને, અને પછી આગળ આપડે આપણે કદાચ ક્લાસ માં મળ્યા
હા બીજું વર્ષ આપણું જોડે ક્લાસ માં હતું. સેમ સબ્જેક્ટ
એની પેલા આપણેે કે આપડી અ પછી આપણેે આપડી મિત્રતા ગાઢ શ્ષામાં થઈ કદાચ કેમ્પમાં મને હજી યાદ છે, કેમ્પ પહેલા કેમ્પ પહેલા તો કદાચ આપણે બીજાનેમ સામાન ની ઓળખતા હતા ને કેમ્પ પછી કદાચ આમ
ના ના યાદ છે નંદેસરી આપણી વિઝિટ હતી.
રી. આપડે પે નલિન સર જોડે હમ્મ બરાબર યાદ આવ્યું યાદ આવ્યું. હા પેલું ગ્રીન હાઉસ અને આપણેે ગોઠ્યું તું આપણે સ સિનિયર્સ જોડે ગયા હ તા, હા હા યાદ આવ્યું અરે હા હા હા યાદ
હા ત્યારે હજુ વા મોટો છે તમારો, અહ જે તમે ડાન્સ કર્યો તો ને બસ.
અચ્છા હા, યાદ આવ્યું યાદ આવ્યું.
એ મારી પાસે હજુ છ
અ અમારી પાસે પેલા ફોટાસ ફોટોસ છે આપણે પેલા જે અહ સેપલિંગસ અલગ કરતા તા ને એના ફોટોસ છે.
અને ખાસ ઘણી બધી યાદો છે, ને આપડે જોડે રોડ્યા છ આપણે જોડે હસ્યા છી, આપણે ઘણું બધું જોડે જોયું છે અને આપણે પ્રોગ્રેસ પણ એટલો જોયો છે એમ જોડે.
હા અને ને સૌથી મહત્વની વાત છે કે આપણે એકબીજાનો સાથ નહીં છોડ્યો.
અરે હા એ છોડવા પણ કેમ છે.
સવાલ પેદા નહી થતો.
પહેચાન જ એવી બની ગઈ છે જે કે કોઈક તમારું નામ લેતે જોડે ખબર પડી જાય કે આજુ બાજુ આવશ
સાચી વાત છે, સાચી વાત છે. અને માર તો બીજું ઘર છે તહિંયા.
આ અફકોર્સ મારું ઘર એ તમારું છે મારા મમ્મી તમારા છે.
તો પછી તો પછી સાત છોડવો જ નઈ ને.
એજ તો અને કેવું છે કે બોલો ને.
તમે સાસે જતા રેશો ને પછી મારે જ આઈ જવું છ તઈ
અરે તમને જ લાવવાના છે અઈયાં.
હઉ બસ ચિંતા નઈ તમારા મમ્મી ને બરાબર!
ચોક્કસ. એટલે હું એમ કેતી તી. કે ક્યારે વિચાર્યું ના હોય ને જ્યાં કોઈ આપણને ખબર જ ના હોય ને એવા વ્યક્તિ સાથે ફ્રેન્ડશીપ થઈ જાય ને એ બઉ અ અજુગતી વાત છે.
હમ્મ, હમ્મ સાચી વાત
મેં જોયું છે કે એ ટાઈમે ઓરા એક કેવાય ને કનેક્શન કે જે મારે કોઈ વિચારવાની જરૂર જ નથી પડી પહેલા દિવસ શીખું આને આ વસ્તુ કઈશ તો આ આ મારી ફ્રેન્ડ જે છે એ ઊંધું વિચારશ
જજ કરશે આપણને કે નઈ કરે, મિત્ર તા ખરેખર એવી જ હોવી જોઈએ મિત્રો જોડે બધું જ સરળ
હા એક આપડે બે વચ્ચે છે એ ક વચ્ચે વસ્તુ છે એ શું છે ટ્રાન્સપેરન્ટ મિરર છે. બીજું કશું નથી, એ જરૂર પડે ને ત્યારે ત તમે મને એ મિરર બતાવી શકો છો, અને જરૂર પડે હું તમને બતાવી શકું છું કે હા આ વસ્તુ આમ જઈ રહી છે, તારે આવી રીતે જોવી પડે એમ.
સાચી વાત છે આપડે અમ એકબીજાને ખોટું લાગ્યા વગર આપણે એકબીજા ને કહી શકીએ કે તું આ જગ્યા એ રોંગ જઈ રહી છું. ક્યા ખોટી જઈ રહ્યું છું, અને ખરેખર મિત્રતા એવી જ હોવી જોઈએ કે મિત્ર તો અ ખાલી એક કેવાય ને કે બધા એવું કે કે મિત્ર કર્ણ જેવો હોવું જોઈએ, પણ મેં એ ક્યાંક સાંભળ્યું તું કે અ ખોટામાં સાથ આપ્યો તો કર્ણ એ. ને તો એવો તો ના હોવો જોઈએ ને એ ચાહ જો ચાહતો તો અરીસો બતાવી શકતો હતો, કે તું ખોટો છું તારે આજે અધર્મ નતું કરવાનું પણ એ એની જોડે એ અધર્મમાં જ જોડાઈ ગયો તો બધા લોકો બધી ખોટી રીતે લઈ લે છે કે મિત્રતાાય એટલે મિત્ર બોલે એટલે એવું થઈ એમાં જતું રહેવાનું, એમ તો હું કાલે તમને એવું કધું કે ચાલો મે મે તારી મિત્ર છું તારે આ દારૂ પી લેવાનું, સિગરેટ પી લેવાનું તો એનો મતલબ એવુ ઉલટ તમે મને બે ઝાપુટ મરીને એમ કહી શકો તો કેને તારે નથી કરવાનું. એ સાચી મિત્રતા છે. ખોટામાં જ જો પડ્યા રહીશું અને સામે વાળાને આપણે નહી કાઢીએ બહાર
હા સાચી વસ્તુ કોને તો કે વસ્તુ એવી છે કે જયારે તમને દેખાઈ રહ્યું છે કે ખોટું થઈ રહ્યું છે ને કે એના ભવિષ્યમાં ખોટું થવાનું છે. છે. તેમ છતાં તમે એની અત્યારની ખુશીઓને જોઈને એને રોકતા ટોકતા નથી. જય્યારે તમને ખબર છે કે ફ્યુચરમાં અત્યારે જેટલું ખુશ છે એના કરતાં ચાર ગણું દુઃખ આવવાનું જ છે અને તમે એ વસ્તુને અ સાથ આપો છો તો એ વસ્તુ તમે ક્યાંક ને ક્યાંક ખોટી કરી રહ્યા છો.
સાચી વાત છે.
અરીસો એવો જ કે જે આપણું સાચામાં સાચું રિફ્લેક્શન આપે. આપે એવા બધા અહી અંતરગોળ કે બહિરગોળ અરીસો નથી બનવું કે જે દેખાવામાં આપણને પતલા જોઈ તો પતલો જોઈ લઈએ જાડા જોઈ
સાચી વાત છે સાચી. વાત છે અને જે સાચું મિત્ર હોય ને એ તમારા જે પર્સનાલિટી હોય ને એને ડેવલોપ કરે. તમને આગ આગળ વધવામાં મદદ કરે ના કે તમારો પગ ખેચે ત્યાં પછી ઈર્ષા, ઘણા. આ બધું તો અહિયાં ના જોવા મળે. ત્યાં ગુસ્સો પણ હોય તો થોડા ટાઈમ સુધી જ હોય પછી હતા એવા ને એવા કારણ કે કશું બદલાવવાનો સવાલ જ નથી આવતો એવું થઇ જાય પછી, તો મિત્રતા એવી હોવી જોઈએ. અને અહ બીજું એક જે છે કે સ્વતંત્રતા હોવી જોઈએ મિત્રતામાં. કોઈ ડર ના હોવો જોઈએ, ખોઈ જવાનો, કે જતા રહેવાનો, કારણ કે એનો તો સવાલ જ પેદા નહી થતો તો પહેલા જ એમ કહ્યું એમ. જો ડરી-ડરીને જીવવું પડે છે તો એ મિત્રતા નો હોય, તહીંયા તો પછી ઘૂંટણ વાળી જિંદગી જીવીએ એના કરતાં તો આપણે તેથી હટી જઈએ સારું છે.
એજ તો. અને ક્યારેય જો કોઈને બાંધી જ ને રાખવું જ પડે, તો એ આપણું કેમ છે? એ આપણું છે જ નહીં.
હા એ તો ખરેખરની સાચી વાત છે, અને જે આપડું હોય ને
એ ના જાય, ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોય, ભલેને એને પોતાની જાતને ઘસાઈ જવું પડે તો પછી એ વસ્તુ એ ક્યારેય મૂકે જ નહીં, તો એ વસ્તુ ઘણી બધી હોય છે, ઘણાની મિત્રતા એવી પણ હોય છે કે અહ બે દુકાળમાં કોઈ નહીં અને જયારે વસંતી ઋતુ આવે ને ત્યારે વરસી જાણે. એટલે કે તમારી પાસે કંઈક છે, તમારી પાસે કા તો પૈસા છે, કા તો પછી એવું પાવર છે, કા તો એવી પોઝિશન છે, તો એ તમારી પાસે છે, પણ જો કાલ સવારે નથ થી, કેવા ચાન્સીસ છે કે એ વસ્તુ તમારી જોડે નથી રહેેવાની તો ત્યાંથી જ એ માણસ દૂર થઈ જાય.
સાચી વાત છે, સાચી વાત છે, એ તો સાચી વાત છે.
તો આપણે દૂર જ રહેવું જોઈએ. અને હું તો એવું માનું છું ને કે મિત મિત્ર હોતો જ નથી, આપડો પરિવાર નો એક એવો હિસ્સો હોય છે ને જે પવિ પવિ એટલે આપણો જે પરિવાર છે એના કરતા ચાર ગણો સારો હોય છે.
અને આપડે જાતે શોધીએ છે ન જા
હાં, હાં, એક લોઈના સંબંધથી અજાણ્યા લોઈ તરફ આપડે ખેંચાઈએ એ મિત્ર
સાચી વાત છે, સાચી વાત છે, તો અ સારો જ શોધીએ ને આપડે શોધીએ છે તો
આપડા જ આપડે કંઈ શોધવાની જરૂર નથી આપડને તો આપડે વે છીએ.
હા એ તો સાચી વાત છે, સાચી વાત છે.
અડધી રાત્રે ફોન કરજો ગમ્મે ત્યારે. ગમે તે મુશ્કિલ પણ મુંઝાશો નહીં
એ તો તમારે કેવાની જરૂર નથી, તો મને ખબર જ છે.
બઉ અવે યાદ કરાય દીધા છે અવે આવો ક્યારેક કાલબાલ મલો મને.
આ હા હા જરૂર જરૂર અવ તો આવુ પડશે
હા, મળીએે.
મળીએ પાક સારું ચલો આવજો.
આવજો.